બસ, શાંતિ.
તા જઈ ને બેઠા. શું બોલો છો? મજામાં. હા, બા પહેલી બાકી.
હમ્મ, તે.
ને એવુ, એ હ, અમે ચાલુ કર્યું. બોલો બેની શુંભના
આસામ.
કમોસાઈન મે ચાલે છે. બોલો, બીજું શું કો તા વરસાદ વરસાદ પડે કે, નહી પડતો. નહીં પડતો. એવું કે, હમ્મ. બોલો, બીજું શું કરો છો?
વાહ. શું ચાલે? હું કરો? હવે આ હે નોકરી બોકરી. ના વિયા હ છે.
સ્ટડી કરો સ્ટડી તેમ
આઈ ટી આઈ
આઈ ટી એમ કરો કયરો હ હ બોલો બીજું શું કો?
તમાર શું ચાલે નોકરી?
ના નોકરી ચાલે
ક્ય આગળી
હે
ચાલે હે હાલો.
હમ્મ અવાજ નઈ આવતો
બોલો હું કો મજામ બાકી
ક્યાં ફરીયા
હ હ ફરવા બરવા જીએ કે નહી જવું
જઈએ હડા
નેવું પૈસા બયસા એટલે જીએ કોણ
હમ.
કરવા લાગી ન ગયાજે તો પેમેન્ટ આપડું
કરવા લાગેમી મેટ આસરે
દિવસ ના
દિવસના આવે
કેમ કાલનો જ દિવસ
ગુરુવાર ને
એલો બોલો બીજુ શુ કરે
બસ શાંતિ
હા બાજુમ કેવા મોસામ કેવા
ગરમી છે, અત્યારે ત બરાબર
વરસાદ જ ની પડતો નય વરસાદ બરસાદ પડે તો કઈક મજા આ ના મજા અને ક જાર હાવ ભાવ જેવા
પરતા નહી ભાઈ
પડ હતા એ બીજે દિવસ ગરમી લાગે
હાચી વાત મજામા બાકી હ હમ્મ બોલ હલો
હલો
બોલો શું કરો -
હું ચાલે આસલ હવા
હા ગેમ રમી ન અવાજ જો ઉડેવા
હમ્મ હમ્મ
હમ્મ બોલો કં ભાઈ આજે જવાના કે આજે કયા જવાના કે નહી જવાના
ના ના
એવુ હમ્મ હ
ઘેરા જાય છે
અજી ઘેરે
હમ્મ
હમ્મ બોલો બીજું
બસ પાતીમાં
એમ શાંતિ છે તમારે?
નવ કરવાનું બાકી કંટારો આવ્યા છે ખબર નહિ
હ કંટળો આવે છે તમને કંટળો તો આપડા ને આવે છે. હ કંચારા તો આપડા ને આપ કરીએ કરીએ
હૂ કરવાના
હે મજા નહિ આવતી ત
હમ્મ
હમ્મ તમે કયા આગળ કહો
હ હ હા અડિયાદ ગમાં કઈ નોકરી માટે ગયા નહ તમે નોકરી આવ છો અર જો
પતા ફેરી
પત કાર પતા તમે
એામ આવશે એક્સામ પતે પહી
હેલો પરીક્ષા ક્યા તમારે?
એક છે ચો થી દસ માં બીજી આવશે પંદર તારીખ પરરી
વ્યક્તિિકલ ક
પ્રેક્ટિકલ છ થી દસમાં બે દિવસ આવશે ગમે ત્યારે.
બે દિવસ પંદર ગમે તેમ આવી જશે ને.
હમ્મ છ સાત એ આવે સાત આઠે એ આવે આઠ નવે આવે નવે છે.
એવું છે.
હા.
હા. બોલો બીજું શું કરો છો મજા.
હા મજા. .
હમ્મ બોલો બીજું કેમનું.
. હમ્મ શાંતિ વાત કરો શાંતિ. તમારુ.
અમારે .
શાની નોકરી ચાલે.
અમે એલઈડી સ્ક્રીન ની નોકરી કરીએ.
હમ્મ.
મોટી-મોટી એમ એલઈડી મારે ને.
હા.
એની નોકરી કરીયે.
હા હા.
હા ના.
શું ચાલે એના ભાવ પૈસા.
એનો ભાવ ચાલે છે. હા સ્ક્વેર ફૂટે સો રૂપિયા સ્ક્વેર ફૂટે સો.
સો.
સો રૂપિયા સ્ક્વેર ફૂટ હવે તમા પીસ સો ફૂટના દસ એટલે દસ હજાર ઉભા.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
બોલો બીજું શું કોહ છો. તમારું. શું વિચાર્યું આગળ સ્ટડી કરવાનું બીજું સ્ટડી કરવાની કે
હા સ્ટડી તો પતવા આઈ હવે શું કરવાની.
સ્ટડી પતવાઈ નોકરી બોકરી કરવાની એવું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
પૈસા કમાવો પડશે ડબલિંગ અવાજ બોવ આવે નહિ. હમ્મ.
ખબર નઈ કેમ એવું થાય નેટવર્ક
નેટવર્કનો જ ઈશુ હશે ન. બોલો શું કરો.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
બાર જોવાના બેહાડા હે મસ્ત. બોલો બીજું કરો.
. હા હા.
હે.
પાછી અટકાવે અમને વળી.
. હમ્મ હ ઠીક હે ન. ખાવા બાવા ખાઈ લીધું કે બાકી હજી
ખઈ ન આયા.
શું ખાઈન આયા?
હ જલ્દી ખાઈ લીધું ભૂખ લાગી.
શું ખાઈન આયા રાતે.
હ શાક ને રોટલી.
ત્યાં શાકને રોટલી
મરઘી.
મરઘીનું શાક ખાવા ગયા.
અમે નઈ ખાતા
હવે ઘેર બને કોક કોક ટાઈમ એટલે ખાઈ લઈએ.
કોક કોક ટાઈમ જ બને કે દરરોજ
ના ના કોક કોક ટાઈમ.
એવું છે.
દરરોજ નહી બનતું હે ને?
દરરોજ બનાવતા હોય તો
ના ના હું રોજ રોજ બનાવાતું હોય.
બનાવે ખરા તમે
હા રોજ પહી કોણ પણ ખાય કટારો ના આવે દારભાત ખઈએ રોજ તોય કંટાળી જવાય.
ચિકન રોજ ખઈએ તે કંટાળી જવાય.
દરરોજ ના ખવાય હેને. એવું હ હા. બોલો બીજું શું કો?
શાંતિ જ છે બધાને હે ને
ફરવાની કરી આવે એ
કઈ જવું હે ફરવા બરવા
ગામ બામમાં જઈશ અવ તમારા
ગામ મ જ બસ.
વર્તા બર્તા લઈશું.
શું થયું?
ફરતા ફરતા જઈશું ફરી આઇશું ફર જતા.
એવું ફરીને આવશું શાંતિથી અ હ બોલા બીજું શું કહું? ઊભા રેજો ભાઈ